હલો હ બસ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું
હા બાળકોનુ વેકેશન પડી ગયો હશે તો કઈ પ્લાન કર્યો જવાનું કેશે
હા હા હવે તો વેકેશન પડી ગયું બસ આખો વર્ષ પછી આ વેકેશનની રાહત જોતા હોય છે બાળકો તો
હા એજ ને બાળકોને તો વેકેશનમાં મજા પડી જાય બાળકો તો વેકેશનનો જ વેઇટ કરતા હોય છે
હા તો વેકેશન પડે એટલે તો એમને આ એમને શું આપણને પણ આરામ મળે અને કેટલા ચિંતા મુુક્ત થઈ જઈએ છે
હા એ તો છે જ વેકેશન એજ તો છે એટલે રોજિંદા જીવનમાંથી થોડોક વિરામ લેવો
હા પણ છોકરાઓ આખું વર્ષ અભ્યાસ કર્યા પછી થોડો એક દોઢ મહિનાનો એમને બ્રેક મળી જાય છે
હમ્મ એજ ને તો એમનો પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય ને આપણનો પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય
હા તો હમણાં તમારો સમર વેકેશન માં શું શું કરવાનો પ્લાન છે
બસ આ વેકેશનમાં હું પ્લાન કરું છે કે કશે ફરવા જઈશ કોઈ હિલ સ્ટેશન વગેરે પ્લાન કરવાની છું
વા બહુ સરસ આઈડિયા છે આ હું પણ બસ મારા ગામ જવાનું વિચારી રહ્યું છું રહી છું કેમકે ત્યાં કેટલી કુદરતી વાતાવરણ અને શાંતિ મળે છે
હા એ તો છેજ ગામમાં પણ બોહ મજા આવે ગામ જવાનું તો બેસ્ટ આઈડિયા છે કઈ નહી તમે પ્લાનિંગ કરો કરો સારી વાત છે
હા હા એક એમ પણ હું વરષમાં એકવાર તો ગામમાં જાઉં જ છું છોકરાઓને પણ ત્યાંની સંસ્કૃતિ ત્યાંના રીતિ રિવાજ બધી ખબર હોવા જોઈએ અને ત્યાં છોકરાઓને છે ને મજા પણ બોહ આવે છે
હા એ તો સાચી વાત કરીધ તમને બાળકોને આ ગામમાં બહુ મજા આવે છે એ લોકો તો બહુ એન્જોય કરતા હોય છે
હા અને સાથે છે ને આ થોડું વેકેશન થયું છે તો મને પણ થોડો ટાઈમ છે તો હું વિચારું છું કે હું સ્વિમિંગ ક્લાસ જોઈન કરી લઉં
છે કેટલા લોકો આ વેકેશન માં સ્વિમિંગ ક્લાસીસ જતા હોય છે તો તમે પણ જોઈન કરી રહ્યા છો તો તો સારી વાત છે કે ભઈ વક વેકેશન માં તમે સ્વિમિંગ ક્લાસીસ જવાના છો
હા એમ પણ આપણને જો વેકેશનનો થોડો સદુઉપયોગ કરી જ લેવો જોઈએ કોઈ પણ એક લાઈફ સ્કિલ તો આપણને આવડવી જ જોઈએ અને સ્વિમિંગ બહુ સારી સ્કિલ છે એનાથી એક તો તમે નવી સ્કિલ શીખી શકશો અને બીજું એનાથી તમારા આ આખા શરીરની કેવી સરસ એક્સરસાઇઝ થઈ જાય છે
હા એ તો છે સ્વિમિંગ થી આપ શરીર ની એક્સરસાઇઝ પણ થઈ જાય છે અને આપણના માટે સારો પણ છે સ્વિમિંગ કેટલા બધા સ્વિમિંગ ક્લાસીસ પણ ચાલુ થયા. છે હવે તો.
હા, અને અમારે અહીંયા તો છે ને આમ તો સમર વેકેશન સમર કેમ્પ બધા ચાલતા જ હોય છે છોકરાઓ તો જતા જ હોય છે, પણ અત્યારે અમારે ત્યાં નવું આવ્યું છે, માતા પિતા અને છોકરાઓ સાથેનું સમર કેમ્પ. તો મતલબ આ મને બ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. તો હું વિચારી છું કે હું પણ એમાં જોડાઈ જાઉં તો છોકરાઓ સાથે નવી નવી એક્ટિવિટી કરવા મળે.
હા એ તો છે આઈડિયા સારો છે તમારો તમે કઈ નહી તમે પણ જોઈન કરો તમારા બાળકોને તો મજા આવે, પછી આપણે ક્રિએટિવ સ્કલસ પણ કેટલું શીખી શકીએીએ જેમ કે પેઇન્ટિંગ છે. ડ્રોઈંગ છે.
બરાબર છે વેકેશનમાં તો બહુ બધા આપણે શીખી શકીએ, અને તમે તો હિલ સ્ટેશન જાઓ છો તો ત્યાં તો કેવું સરસ ઠંડુ વાતાવરણ હશે.
હા એજ ને એ વાત. એટલે જ તો કે ભાઈ આ ગરમીમાં થોડોક કઈક, અ હિલ સ્ટેશન જઈએ તો મજા આવે.
હા, અને તમને ખબર છે મતલબ મને છે ને વિન્ટર જે વિન્ટરમાં જે વેકેશન પડે ને એ મને બહુ જ ગમે છે, કેમકે તેમાં છે ને આપણને ટ્રાવેલિંગ કરવાની પણ બહુ શું કેવાય હિલ સ્ટેશન અથવા કોઈ ઐતિહાસિક જગ્યાએ જવાનું પણ મને બહુ ગમે છે, અને એમાં તો ગરમ ગરમ ખાવાનું મળી જાય એટલે મજા પડી જાય.
હા એ તો બરાબર, ઠંડીમાં તો અલગ જ મજા હોય છે ઠંડી ની તો વાત ન રા ઠંડીમાં તો કઈ કઈ પણ ખાઈ ગરમ ગરમ મજા આવે ગરમીમાં ખાવામાં, ખાવામાં કઈ પણ મજા ના આવે ગરમીમાં તો આવું છે કે કઈક લિક્વિડ પીએ તો જ મજા જાવે
હા બિલકુલ અને જોને હવે આ વેકેશન પડ્યું છે તો એ આપણે સારો એવો ઉપયોગ કરી લેવો જોઈએ જેમ કે આપણે પહેલાં વાત કરી નવી સ્કિલ શીખી લેવી જોઈએ કોઈ કોઈ પુસ્તકો વાંચવાની આદતો નાખીએ અને આપણા પરિવાર સાથે એટલો મસ્ત સારો સમય પસાર કરી લઈએ કશે ફરવા જઈએ
હા પરિવાર સાથે હા એ તો છે જ પરિવાર સાથે સંબંધ પણ મજબૂત થાય છે છે આપણે નવી સંસ્કૃતિ શીખ વા મળે જે કેટલા બધા ફાય ખુશી અને તાજ ગી મળે મળતી હોય છે આપણને
હા અને તને ખબર છે હું છે ને ગયા વર્ષે જ ને આ મતલબ આવી રીતે દરિયા કિનારે ગઈ હતી તો ત્યાં મને એટલી મજા આવી હતી ને અને મારા બધા ફ્રેન્ડ્સ મિત્રો સાથે અમે લોકો ત્યાં ગયા હતા બહુ મજા કરી હતી. સાથે બેસીને પિકનિક જેવું કર્યું હતું જમ્યા હતા બહુ મજા આવી હતી.
હા આવું જ ને આવ આવ કોઈ વેકેશન માં આપણે આવું બધું. પ્લાન કરીએ તો પણ બહુ મજા આવે કે કોઈ બીચ પર જઈને આપણે ખાવાનું બધું લઈ જઈએ અને પછી એન્જોય કરીએ ટાઈમ સ્પેન્ડ કરીએ તો આપણને એમાં બહુ મજા આવે તો બરાબર કીધું તમે
હા એમ પણ જો વેકેશન એટલે માત્ર કંઈક મજાનો જ વિષય નથી વેકેશન નથી પણ વેકેશનમાં આપણને શીખવા કેટલું બધું મળે છે ને
હા એ તો છે જ વેકેશનમાં આપણને ઘણું બધું શીખવા મળે છે. અને એ જ જરૂરી છે કે આપ પણ. કઈ ના કઈક યુઝફુલ કામમાં કઈક શીખીએ તો એ આપણને બહુ મદદરૂપ થશે વેકેશન વેસ્ટ કરવો ના જોઈએ કઈક ના કઈક કઈક જગ્યાએ પર ઇન્વેસ્ટ કરવું જોઈએ યા તો કઈક. ફરવા જવું જોઈએ કોઈ ધાર્મિક સ્થળો પર આપણે ફરવા જઈએ તો પણ મજા આવે.
હા હા એ સૌથી સારી મતલબ છે છોકરાઓને આપણે પણ હવે તે ધાર્મિક સ્થળોએ ફરવા જઈએ તો આપણી સંસ્કૃતિ વિશે ખબર પડે આપણા ઐતિહાસિક પુરાણો વિશે બધું ું જાણવા મળે છે અને જો આપણે છે ને વેકેશન કરવા જવા માટે છે ને થોડુંક પ્લાનિંગ કરી લઈએ ને તો બહુ સારું પડે છે જેમ કે આપણે જવા પહેલાં કેટલું આપણું બજેટ છે સૌથી પ્રમાણે તો એ નક્કી કરવું પડે છે બજેટ પ્રમાણે જ બધા પ્લાનિંગ થાય છે.
હા બજેટ તો પ્લાન કરવો સૌથી જરૂરી છે બજેટ પ્લાન કરીને જ ક્યાંય પણ ફરવા જવું જોઈએ. આપણનું બજેટ બરાબર રહેશે તો જ તો આપણે ફરવાનું પ્લાન બનાવી શકીએ.
હા અને એમાં પણ જો ટિકિટ અને હોટેલ એ બધું છે ને આપણે બહુ પહેલાંથી આગળથી જ બુક કરાવી લેવાનું એક બહુ પહેલાંથી જો આગળથી બુકિંગ કરાવીએ ને તો આપણને સસ્તું પણ મળે અને આપણને બુકિંગ જલ્દીથી મળી પણ જાય છે પછી એકદમ તમે વ ટમે કરાવો ને તો તમને બુકિંગ પણ નથી મળતા.
હા એ તો છે જ એટલે જ આપણને પહેલાથી જ બુકિંગ વગેરે કરાવી લેવી જોઈએ એનાથી હું કમ ચાર્જ લાગે અને આપણને બુકિંગ પણ એન્ડ મુમેન્ટ પણ બુકિંગ કરાવવા જઈએ તો બુક ચાર્જસ પણ વધારે લાગી જાય છે.
બિલકુલ અને આપણે વેકેશન કરવા જઈએ ને તો આપણે પેકિંગ કરતી વખતે પણ ખાસ છે ને ધ્યાન રાખવું પડે કેમકે જો પેકિંગ કરીએ ને તો આપણે પહેલાં તો સૌ પ્રથમ બધી જરૂરિયાતની વસ્તુઓ હોય ને એ લઈ લેવાની પછી મેડિસિન બધી મેડિસ તો ખાસ સાથે રાખવાની આપણે ભલે છોકરા નાના હોય કે નહીં હોય મેડિસિન સાથે રાખવાની અને હવા જોઈ ને જ આપડે કપડાં ને બધા અ મુવાનું.
હા એ તો બરાબર કીધું કે ભાઈ વેકેશન આ કઈક ફરવા જઈએ ને કોઈ પણ જગ્યાએ તો આ પેકિંગ બહુ જરૂરી વસ્તુ છે અ પેકિંગ બરાબર કરવી બહુ જરૂરી છે કેવા કપડાં લેવા પછી મેડિસિન વગેરે પછી કઈ પણ કેટલી બધી વસ્તુઓ જોઈએ છે આ વેકેશન તો આપણને એ પ્રમાણના બધા બધી વસ્તુઓ લેવી જ જોઈએ. અનેના પછી એવું થાય કે ભાઈ ટ્રેકિંગ માટે જઈએ તો શુંઝ મૂકવા બહું જરૂરી છે શૂઝ હોવા જરૂરી છે પછી થાય ત્યાં જઈને આપણને લેવા પડે
ટ્રેકિંગથી યાદ આવ્યું તો તમને મતલબ ઘણા ખબર આવા ટ્રાવેલિંગ પણ અલગ અલગ રીતે કરે છે ઘણાને એડવેન્ચર ટ્રાવેલ ટ્રાવેલિંગ ગમે ઘણાને આમ જ ખાલી રિલેક્સ વ્યક્ વેકેશન જોઈતું હોય કોઈ બીચ કે રિસોર્ટમાં જઈને તો તમને શું ગમે એડવેન્ચર ટ્રાવેલ્સ કે પછી વેકેશનવાળો રિલેક્સવાળો
હા બહું એક તો ગ્રુપ પર ડિપેન્ડ કરે ગ્રુપ કેવો છે ગ્રુપ અગર રિલેક્સિંગ હોય તો આપણને પછી રિલેક્સિંગ વેકેશન જ ગમતું હોય છે અને કોઈને એન્જોયમેન્ટ જેવા હોય ને લોકો આપણી સાથે તો ટ્રેકિંગમાં બોહ મજા આવે
ટ્રેકિંગ કરવામાં કેમ્પિંગ કરવામાં પણ બહુ જ મજા આવે છે પણ તમે કીધું તમારે માણસો પ્રમાણે મજા આવે છે એવું ગ્રુપ જોઈએ આપણને ટ્રેકિંગવાળું કેમ્પિંગવાળું
હા ટ્રેકિંગમાં પછી એન્જોયમેન્ટ વાળા લોકો જોઈએ ને એટલે કે ભઈ ટ્રેકિંગ કરવા એ સુસ્તપૃષ્ઠ લોકો જોઈએ
હા ખરી વાત છે અને એમ પણ જો ને વેકેશન પડે છે એટલા માટે ને કે આપણે પરિવાર સાથે થોડુંક કેટલું સમય વિતાવી શકીએ છે
હા એ તો છે જ આપણે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એ એના માટે જ તો વેકેશન છે આપણે આપણા ફેમિલીને ક્વલિટી ટાઈમ પછી આપણના પરિવારના લોકો વિશે આપણને કેટલું બધું જાણવા મળે છે આપણને પૂરા આખો દિવસ આપણના ફેમિલી જોડે જ રે તા હોય છે વેકેશનમાં
હા એનાથી આપણના સંબંધો પણ મજબૂત થાય છે
હા એ તો છે જ પછી આપણને કોઈ ફિલ્મ જોવાનો પણ પ્લાન કરી શકીએ કોઈ નવી જગ્યાએ ઘુમવાનો પછી મિત્રો સાથે સમય પણ સ્પેન્ડ કરી શકે એક બે દિવસ આપણે આપણા ફ્રેન્ડ સાથે જ ટાઈમ સ્પેન્ડ કરીએ
બિલકુલ, અને વેકેશન માત્ર મજા માટે થોડી હોય છે જો વેકેશનમાં તો આપણે કેટલી બધી વસ્તુઓ શીખી શકીએ, જેમ કે તમે કોઈક નવી ભાષા શીખવાનો કોર્સ કરી શકો ઘ કુકિંગનો શોખ હોય, તો એક કરી શકો અથવા કોઈ કોમ્પ્યુટર્સ સ્કેલ્સના નવા નવા કોર્સસ આવે છે, એવા કેટલા બધા આપણે આપણા શોખ અને હોબીઓ પૂરું કરી શકીએ વેકેશનના ટાઈમે.
હા એ તો સાચી વાત કીધી તમે કે આપણને વેકેશન ને યુઝફુલ તરીકે થી ઉપયોગ કરવો બહુ જરૂરી છે. ચાલો પછી તમે પણ પેકિંગ કરો તમારા
સારું ઓકે. કે મળીએ તો પછી બાય.
મળીએ પછી ઓકે બાય.